હાલો
બોલ હવે એમ કઉ તું આપડે પંદર પતાજ
હા
પંદર પૂરા કરી લઈએ આવતા પેલા તો ઘરે આવે છે એટલેને પેલા આપણે પંદર પૂરા કરી લઈએ
એવું કહીએ
ત એક કર પછી એક હું કરું એક તું કર એક હું કરું એમ કરીને પંદા પૂરા કર
હ હો
એટલે તારી પૂરું થાય મારું પૂરું થતું થાય.
એ જને.
એ રીતને પછી આપડે ધરે કર કરશું પછી એ
ફાઈ જીજો કરવાના.
હમ્મ
આજ હોય એની રજા જ છે.
આજના દાળ ટૂંકમાં પતાઇ
હા આજે એમ કહું આજે બધું પૂરું કરી નાખી ત્રી ત્રીસ પૂરા કરી દઈએ.
હોવ હોવ એવું જ કરીએ.
હા શું દરું દરું એટલે પે પહોંચ પહોચ પેલું રેગ્યુલર ચાલુ છે તો હારું.
હાઆ.
હા શું પાંચ પાંચ કરવાના. અચ્છા પૂરા કરી નાખી એમ કવ છું પૈસા ત થાય તો પૈસા આવે તો ખઈ વાપરો વાપર મન હા યાર હા આતો કશું આપતું નહી કર કર કરવાના
તાર પેલું ચાલુ થયુ.
શુ
બેંકિંગનુ
કસું મધું ખવાનુંહ
ત ઉઊભી રહી હોય તસું ક નહી ગેલી રાતે.
એલા મારે પોલો ફોલ આવ લુ
એટ કો એટલું જોઈને ગયો હોય તો
એટ પણ મને સમજ છે, એવું થવાનુ.
હલો સ્વચ્છ ભારત કા ઇરાદા આવે તો હશે ને એમ બોલૂ કચરા ક ગાડી હૈ કચરા નિકાલો
અચ્છા સ્વચ્છ ભારત
સ્વચ્છ ભારત હલો.
હવે જો પાછો વષ તો પયો હવે કટ પર થતો નહી
ના
હલો.
હાલો
આવ્યો ને અવાજ
આવ વાત છે મારામાં તો કમ્પ્લીટ
તારો નહી આવતો
એ યુ
તું સમને જગ્યા પર બેસ ને કે એવુ
એટ કમ્પ્લેટ જ બેઠો હું બીજે ચ બેયા હાઈ.
કચરા ગાડી આવી બો બી તો નીિકાલળ જશે. કચરે ક ગાડી આઈ કચરા કો નિકાલો હાલ સભ્ય એ સભ્ય
કવાના
હા
કયા સભ્ય
તલાવ જોવાયા લાગે એવું લાગે જોવા જોવાનું હોવા જવાનુ એ થાય છે ભાઈ ધુમાડા કાઢીને નાખું છું તું ખાવ પાછ થાય ને તો કોઈ બરોબર ને હુ, તમ ફોનમાં આવેલો કેવાય જાણી છે બરોબર
હા બરાબર
હા, સાહે શુંલો સાહેબ ક્રષ્ ક્રષ્ણ વાસ હરે પરમાત્મા કષ્ ગોવિંદ બેજ જોડજ આ ધીરેન
શું બે ધુંવે છે.
ઓ આ બે જોઈન ચાલુ છે.
હા હા
અમારે વોશિંગ કરવાની છે મારે રાજાજન ને કરવાની છે.
ના
મેં અુ ગરબર નુ બોલે ને કોઈ નઈ જોર મન ન બોલ છે, તો ઉભો ન ર એ હ
એક
બોલ. હે
હા. ગાય એટલે હાડા
શું.
ગાયો ના હળ્યો એમ કહું.
અલા મેમ્બર છે બધા મેમ્બર છે પેલું નહી દેખાતું પંચાયત વાળું હું.
હવવે.
હે.
બોલ બોલ.
મહેમાન આ હતા શું કોઈને જોવા આય લે.
મિયા મેમ્બર મેમ્બર કરું છું.
અને પંચાયત નું પેલું કારણ એટલે મને એવ લાગે પેલાયા એમ.
હ હા. તે એ તો ખાલી ઓટો મારો આવ્યો છે પેલા જોવા હશે પેલા કચરા વારે છે એમ.
હા.
ફોટા વાડવા આવ્યોય છે.
બરાબ પૂલાને થંગ
એવું
હ સમજ નહીં ઊભરે ગાડી વાડી રાજ ના ઘરે ગયેલા હલો રાજ ના ઘરે ગયા અહિયાં તો.
રાજ ના ઘરે હશેજ
શું છે શું ચાલે.
હ ગાડી આઈધ ભારત કા ઈરાદા ઇરાદા
ઇરાદા ઇરાદા એ આ ઇરાદા. સાજી ભાઈ મગન ભાઈ બરે આ બેઠા જ તો.
હમ્મ.
કદા બોકડે શટબટ કર્યું. બેઠા. હમ્મ સીધા આવડે આવડે ભાઈ સીધા વરસાદ નહી પડતો કે એટલે મેં તો એ તો એક જ જોવાનું વરસાદ નહી પડતો શું કરીએ.
શું કરીશું આપડે હું થવાનું પડશે પડવો છે તારે.
હમ્મ. એ થઈ હા થઈ જ. હલો. હલો હલો. હવે પાછુ પાછુ ઓય હવે આવે અવડે અવાજ. બોલ.
મારામાં અવાજ આવે છે અને તારામાં અવાજ નહી આવ તો.
મારામાં નઈ આવતો એટલે જ ને. તારું નેટવર્ક સવાર સવાર સર સ્લો છે તેનું.
ના ફાઈવ જી આવાજ હોપાર.
એવું.
કાર.
ઓય અવે અવે છોડવા ન કોઈ અડશો નઈ એ. પાણી વાણીને રેડવું નઈ, તો પછી અડવાનું નઈ. નો ટચિંગ નઈ છોડીશ નો ટચિંગ યસ.
એં
એએ થોડવે તો નો ટચિંગ કરને કી, ફીર ભી અડે જા અઈ અડ-અઈ અડ. ના હમણાં આવે.
કોનુ એ? લાલા એ એવુ કીધું. આઈ સાબ, ક્યાં ઉઆ. બોલો પેન આવ હલો બોલ.
છોડવા રોપ્યા તે.
હસ તો અને બધા કો છોડવા રોપે ગુળા મોટી મમ્મી લાયલા. તો એમ પોણી રેડવું ને અ છછેરતા રે તો ખખરાવુ જ ને.
સેના છોડવા.
અલા પેલા ફૂલોના લે.
ફુલોના.
પેલા ટગોર આવે ને ટગોર. હા, પેલી આપડે મંદિરમાં હતી ને પેલી ટગર. મંદિર માં નથી લા. આપડે પેલા વાઈટ ફૂલો તોડતા તા.
હા હુવે હુવે હોવે વાઈટ પેલો હેડપંપ વાળી જગ્યા અતો એજ ને.
હા
અઈયાંય સે હજુ કેટલા સે ક એક, બે, તઈ, ચાર, પાચ, છ, હાથ હે આખા.
હ હ.
આ સેઈની હાડી આયી. છે તારો કઈ, સભ્ય વબ્ય જ છે. રે ઉતરીને ગયાલા રાજબ ગના રાજ ગના રાજ. બ ઘના ઘર બાજુ.
હા આ આવે એટલે તુ ઉબ રાખીને પૂછ.
અ ભય તલ બોલો કે સાપબાપ કરાવો યાર ગયા આ કેલું ગંદકી. તમે કાલે દવા છોડી ગયા, તો એ બી મચરા. દવા છાડી ગયા, તો એ બી મચછરા એટલા જ કે યાર.
તો કે ધારે ધારે નાખેય એ તો પઈ થોડા મછરા આ રેવાના. બાછો આવીઈ ગાય ઓય. એમ ગુવરફળી
હેચી વાત ને. ઉડતા ઉડતા ગીયા સે. હ એન.
અરે! દવાને લીધે થોડી કોઈ દિવાલ બની જવા તું ઝાય તો મચ્છર ન આવ.
હમ. એ ગેમ બેેમ કરતા આવ્યું હારું. કોલ કરવાનું, વાતો કરવાની, બકચોદી કરીન, પૈસા કમાઈ નડવાનું જ છે ને.
હા.
હે!
એને.
લેલી આયી. લેલા મે લેલા આં.
ઉઠાવડાવાના ફોન.
શું?
શું કે છે? હલો!
હાલ
હલો!
હાલો!
શું કે છ?
નહીં આવતો લ્યા. પાછું એવું થયું?
ના અલ્યા આવે છે અમુક ની આવતો ને અમુક વાર આઈ જાય. આઈ જાય તો એવો આઈ જાય કે કમ્લેટ આઈ જાય પછી ફુલ તોડી જાય
હા હા.
એ તો ચાલુ રાખવાનું. કટ-બડ કરવાનું નહીં. દસ મિનિટ થાય નહી તો,
એ તો ચાલુ જ રાખવાનો ને. બ્રેક ના સંભળાય કે ન તો પાછું ભઈ. જીરોમા કટ થઈ જાસે.
હવે એટલા માટે જ એવું થયું. એક કે બે કોલમાં. એમ ડી ને એવું થયુ
તારા અગિયારમાં પડ્યા છસ્સો- બસ્સો ને?
હા.
હા. પંદર કરી દિયે. બરાબર!
હા.
હા.
એવું ના હોય ભઈ. કેડા લે!
કેટલી મિનિટ થઈ, જો તો.
નવ.
હવે એક મિનિટ રહી. એક મિનિટ બાકી રહી એટલે થઈ જાય. આવે એટલી આઈ. ટાઈપ બાઈ તો થવાની જ છે, જશે હવે.
ચ્યો જશે? એનો ટાઇમ
હા અંજલી બોલાવે તેના હારુ. જતો રેત ની તો. હલો!
હમ અંજલી બોલાવે, ના આયે. બીજું શું કહ અંજલી બોલાવે. નહે
હા ભી. તારી જેમ જ તો.
અલ્યા મારી જેમ!
હ હ. એ ત નવું જ પડે ન!
હા, નાવુ પડે.
શું કરવાનું
એમ લમાં ફૂલા વાળા ચટણી બટની જણાયા છે. તું તલ લેના તેલ ખલ તોવે ત લ ના તેલ તલ લના એખતે થઈ ગઈ આરું આરું હેંડ કર